હલો.
હાલો.
ખબરે જર્યો માતાજી.
હા બારી જ નીકળી તો હું કરો?
બસ જો જમવાનું બનાવીએ જમવાનું બનાવી
રસઈ બનાવો હું બનાવ્યુ રસોઈ મા.
દાળ-ભાત તમે બનાવી નાય્ખું?
હા રોટલા બનાવા ત્યારે કરીતી હતીી હું કહ પેલા વાત કરલો બધારે પેલા લસય્યારે વાત કરી તે લીટી પુરી થઈ ગઈ દસ થઈ ગયા મારે.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
લસ્સી ઓલી નથી આવતી ઈ ને આવ્યા. એવું કરુસુ. તમે શું કામ કરો હવ પૂરી થઈ ગઈ.
દસ મનટ જ એપોસિબિલીિટી
ઓ બીજ લી ત
હા તો મનેોર એ કદપ
હું પે એનો એનો ફોન આવ્યો હતો ત હું કાલે વાત કરી લેવા ત હું પછી તમને કહું.
હ મને ક ર ઘર જુંવા હતી. .
તમે કરજો હવે વાટે નહી રહેતી.
હા હા તે હું ક ભલે હું સિવાયયો.
બ્લાઉઝ સિવાય જ ને બીજું સીવી અડધો થઈ ગયા બીજું અડધું થઇ ગયું ભગવતી કાકીને
ભગવત હા હા પરછ વચ બીઝી એમ.
એનું બીજું બીજું અડધું થઈ ગયું.
ખમણે.
બનાવી હ છે હજી.
હું બનાવી.
ગવાર નું શાક ને રોટલો. .
ગુવારનું શાક. .
ગોવાનું શકટલ નીંદવા જવા ન શિનતા તમારે તો
હા કાલ.
આજ તો વરસાદ કાંઈ એટલો બધો નથી આયવો. અમારેય તો સોયા સોયાબી કેરા કરે ઘરનાવ
હા, હા, હા. આર તીન્દરેગા?
ના. મારેય માર પપ્પા
તારી મમ્મી નહીં આવે?
ના મમ્મી ને મજા નથી એટલે ઈ નો આવે ને.
હા, હા.
હા, દક્કું તો ક્યાંર ની વઈ આયવી.
હા, હા. જમવાનું આરતી બનાવે?
નહીં માર મમ્મી રોટલા બનાવવાની તૈયારી કરે છે.
તું તો કેતી તી ને મજા નો હોત
મજા નથી પણ તોય કે કરે સે કેમ કે માર મમ્મી ઓલી ક્યાર ની કામ કરે છે એમ. રોટલા ત કર નાઈખ ખાલી એમ.
હા, હા એ વાત એય હાચી.
હા, હા. આરતી કીધું ગરે જઈને કરો.
હમ્મ. તોય મારા કાકી આ ત્રણસો રૂપિયા ની બી પડી જ રહે, આખો દી માં હું બધું કામ જ કરતી જઉ, ઘર નુંય કર તી જાવ ને તો મેય લાઈટ કવર આવે એટલે નકર માર બે બ્લાઉઝ તો આરામથી નીકળી જ
હા આજ પણ બે ત્રણ દી થાય એટલે તારે નો પૂરા થાય.
એટલે જ ના.
હા, હા તો બે સિવાય જાયન તોય ત્રણસો રૂપિયાન દી પડી જાય ને તારે.
હા બે સિવાય જાય.
હા, તોય દી પડ્યો જ કહેવાય.
હા.
હા. હલો? ડાળ વઘારે.
નિમય હું કરે?
ડાળ વઘારે.
છેક એવું સે એમ. તમે?
હું